હલોવ હેલો હેલો મારો અવાજ આવે છે હેલો ઓકે હા હા બોલો
બોલો બસ મજામાં કેમ યાદ કર્યા અમને કયા કારણથી?
બઉુ દિવસ થયા તો લાઈ વાત કરીએ આજે તો હમ
બરાબર
કેવું ચાલે છે બોલો મજા બસ જો સરસ તમાર બધાની
બસ એકદમ મજા મેમ
હા કેવું ચાલે છે અત્યારે વરસાદમાં
અત્યારે તો વેધર થોડુંક લાઉડ છે વરસાદ જાણે હમણા પડશે એવું થોડુંક ક્લાઉડ છે
હા ત ક્યારે એની સિઝન છે એટલે હવે
મોબાઈલ માં થોડોક નેટવર્ક ઇસ્યૂ થયા કરે
બરાબર બરાબર હા બોલો તબિયત પાણી બધાના સારા છે હમ હમ તમારે વર વરસાદમાં પાણી ભરાઈ બધે
અમારે તો અહિયાં બધી બાજુ પાણી ભરાઈ જાય અમે વચ્ચે રહી આજ બાજુ માં દૂર દૂર બધે પાણી ભરાઈ જાય ગામમાં કસે નીકળવું હોય તો જવાઈ
બરાબર છે જ ને અત્ય્યારે અમારે બી આજ તકલીફ છે અહિયાં હમ હ લાઈટો ન પણ પ્રોબ્લેમ બહુ પાણી
આવે નઈ લાઈટો ચાલુ બંધ થઇ જ જાય સીધી
હ મારે બી આજ તકલીફ છે અહિયાં કે પવન આવ્યો નથી ને લાઈટો ગઈ નથી હમ અત્યારે તો છોકરાઓ પંખા ને લાઈટ વગર તો રહેતા જ નથી બિલકુલ
અરે અમારે તો દોડમ દોડી કરી મૂકે છોકરાઓ વરસાદમાં ચોક વાળું ઘર છે ને ચોકમાં ભીનું થયું હોય ને દોડા દોડ કરે વરસાદ માં નવા જ રે છપ છબ્યા કરે ને નાહવા જતા રે પછી બીમાર થાય
હ ત્યારે પણ છોકરાઓને વરસાદમાં મજા આવે રમબા
મજા હા એ તો છે
હા
દ તમ્યા જાાવ
હમ આ આપડે નાના હતા તો રમતા તાજ ને
એટલે તો કવ છું બાળકોનું નાનપણ નહી છીનવી લેવાનું રંબા દેવાનું હા આવે છે ને બરાબર
હેલો
બોલો
હેલો અવાજ આવે છે મારો
હા આવે છે
હમ બોલો બીજું કેમનું ચાલે છે
બસ શાંતિ જો થઈ ગઈ રસોઈ પાણી
હેલો
રસોઈ પાણી થઈ ગયા
હ
હલો રસોઈ થઈ ગઈ
તૈયારી જ કરીશ હું રસોઈની
બરાબર
હેલો
હા
હેલો
મારે પણ એવું છે હવે તૈયારી કરીશ હું રસોઈની જો
હલો
હલો
હેલો
અવાજ આવે છે? હલો
હલો
હલો-હલો
હા અવાજ કેમ કપાય તમારો?
મારો અવાજ તો બરાબર જ છે.
નેટવર્ક ઈસ્યુ થઈ ગયા છે, બહુ જોને
હા
હ અમારે અહં બહુ જ તકલીફ છે. નેટવર્ક ની
અમારે એવું જ છે, બેન નેટવર્ક આ ક્લાઉડ વાતાવરણ થયું ને વાય ભાઈ અમારે છે એટલે વાઈફાઈ માં થોડું તકલીફ પડે છે, નેટવર્કમાં
હા અમારે બી એવું જ છે, અમારે વાઈફાઈ નઈ નની તો બી ઈસ્યુ થાય છે, મોબાઈલ માં
બરાબર
હમ અવાજ આવે નય હમ નેટ જતું રેય હમ બોલો કેમનું ચાલે બીજું બધું મજામાં?
બસ મજા માં
હમ છોકરાઓ નું વરસાદ માં બધું જોઈને આપણને આપણું નાનપણ યાદ આવી જાય
હા કેવા આમ છબ છબ્યા કરતા હતા ખાબો
કોઈ છે ના તો કેટલો બધો વરસાદ આવતો હતો હવે તોવો વરસાદ છે, જ નહી
બહ વરસાદ છે, જ નહીિ ખાલી હવા
આપણે હ આપણે જે આપણે આપડી આપડે જોયો છે, ને જે વરસાદ એવો તો અત્યારે છે, જ નહી વરસાદ
છે જ નહી કોઈ જોયો પણ નથી અત્યારે એમ આવે તો એટલો આવે કે બધે પાણી ભરાઈ જાય અને ના આવે તો વાદળ બધાંયેલા રેય
બરાબર બરાબર
અને આપડી વખતે તો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહે તો તો એક સરખો એક સરખો જેમ ફાસ પણ નઈ ધીમો પણ નઈ તે કેટલી મજા આવતી નવાની ની ને કેટલી મજા આવતી હતી પતરા ની નેવે છપ છપ બ કરીએે.
હા-હા-હા-હા
મજા આવતી હતી
હવે અત્યારે તો કશું જોવા મળતું નહી એવું
આપડે તો પેલા રમતોય કેટલી સરસ રમતા હતાા ગિલ્લી દંડા ખોખો, કબ્ડી, ઇન્ડુ
હા
સંતા કુકડી લખોટીયો અત્યારના છોકરાઓ ને તો મોબાઈલ સિવાય કશું દેખાતું
હા મોબાઈલ જ જોઈએ બસ ખાવુ ખાવામાં એ મોબાઈલ સુવામાંએ મોબાઈલ બ ધે મોબાઈલ ને મોબાઈલમાં ગેમ રમતા થઈ ગયા
બસ બસ મોબાઈલમાં જ ગેમો રમે છે. આપડે તો મોબાઈલ કોઈ દિવસ જોયોયએ નથી કે મોબાઈલ કેવો છે. અત્યારના છોકરાઓને તો મોબાઈલમાં બધું જ આવડે
હા અને પેલા ના તો મોબાઈલ શું પેલું ટેલિફોને કોકના ઘેર હો હતો તો ચાર પાંચ ઘેર પોળમાં એક બે જને ઘેર ફોન હોય
આપણને બુમો પાડે કે તમારો ફોન આવ્યો છે, તો દોડતા દોડતા જઈએ ફોન ઉપાડવા ટીવી એ ક્યાં ઘેરે ઘેર હતા પેલા
ટીવી બી નતા
બધી બેનપણીઓ એક જનના ઘરે બેસીને ટીવી જોતા હતા
હા પેલા તો હું નાની હતી ને ત્યાર તો પોળમાંય કોઈને ઘેર ટીવી ની પણ બો ટીવી મૂકી ને સીડી મૂકીને પિ ચર બતાવતા હતા પૈસા ઉઘરાઈ ને
હા.
અત્યાર તો એવું કશું છે, અત્યાર તો પપ્પા રૂમે રૂમે ટીવી થઈ ગયા
હા એસી એ ક્યાં હતા પેલા તો બાર ખાટલો નાખ બધા સુઈ જતા તા અગાસીમાં સુઈ જતા તા
અમે નાના હતા તો અમે મમ્મી ને કે તો પંખો જ નતો પણ અમેં પં પંખા વગર રહેતા હતા અત્યારે તો છોકરું પંખા વગર એક મિનિટ ની રહેતું બૂમો પાડે ક્યારે આવશે, ક્યારે આવશે
મમ્મી લાઈટો કરને મમ્મી પંખો કરને લાઈટો જાયતા હુધી તો પંખા નાખ્યા કરવા પડે એમને
હા ગરમી લાગે અત્યારે જો કે
કહાના જ ના કરતા
પેહલા કુદરતી ઠંડક હતી હવે આ બધ
આ અત્યારે ગરમી બોવ છે, પેલા આટલી બધી ગરમી નથી હોતી
હમ એટલે પેલા તો પંખા વગર બી માણસ રહી શકતું હતું અને આપડે આપડે એવું આપડા ગામડામાં હું ગામડામાં રેતી હતી એટલે ગામડાનું વાતાવરણ તો કેવું હોય
એકદમ શુદ્ધ અને ઘેરે ઘેર ઝાડ હોય જ
હ ગામડાનું વાતાવરણ કેવું સરસ ચોખ્ખું અત્યારે અહિયાં હવે અત્યારે તો ઝડ નથી બધા ઝાડ કાપવા માંડ્યા છે, એટલે બધું કેવું હવે બધું ભીડ શીડ વારું થઈ ગઈ છે, હવાઈ
હમ અને અત્યારે પેલા એટલી બધી ફેક ટરીઓ નથી ને અત્યારે ફેક્ટરીઓ થઈ ગઈ ફેક્ટરી ના ધુમાડા નીકળે કેમિકલ વાળું પાણી નદીમાં મિક્સ થાય તલાવ છે, નદી છે. નેર છે, એ બધામાં કેમિકલ વાળું પાણી મિક્સ થાય એટલે બધું ખાવાનું પણ તમારે એવું મળે ભેળસેડયું
હ અત્યારે તો બધું દવાથી પકવે છે, બધું હ શીતમ ને બીજ હા બીજ સીઝન ના ફ્રૂટ તમે પેહલા જોયા છે, અત્યારે તો બીન સીઝન ના એ ફ્રૂટ તમને બા
હા અત્યારે તો કેરી બારે ને ચારે મહિના મલે બોલો
પેલા તો સી સીઝન આવે ત્યારે જ જોવા મલે
હા કેળા એ બારેન ચારે મહિના હોય
ફક્ત કે કેીડા નો ટેસ્ટ લાગે છે આપડે જે ખાતા હતા એવું દવાથી બધું પકવેલું બધું
તો
દવા વાળું થઈ ગયું છે બધું એટલે આ શરીર માં બીમારીઓ બધી પેલા તો દવાખાના એટલા બધા હતા અત્યાર તો બાપ પણ આટલું થાય ને દોડો દવાખાને આટલું થઈ ને દોડો દવાખાને
હા પેલા તો માથું કોઈને દુખ્યું છે કોઈ દિવસ
ના ભાઈ ના એજ ને
અત્યારે તો સહેજ ખાલી તાપમાં જઈને આવે બઉ જ માથું દુખે છે મારાથી હવે નહી રવાય બહુ જ માથું દુખે છે પેલા તો કોઈ દિવસ કોઈનું માથું નથી દુખ્યું કે પગ નથી દુખ્યા
હા હ તો તો ન કે
અત્યારે તો હા અત્યારે તો સેજ ચાલે ને ઘરની બહાર ચાલે ને તો એવું કે એ બાપા બઉુ પગલું થઈ ગયા હવે નઈ ચાલાય હા નઈ ચાલાય હવે મારાથી
તો વાહન એટલા નહી સાયકલો
અત્યારે તો એક ઘરમાં જેટલા માણસો હોય ને એટલા વાહનો હોય
હ એવુંજ છે અત્યારે
હ છોકરાઓને તો અત્યારેથી અત્યારથી બાર તેર વરષ ના છોકરા એક્ટીવા ચલાવતા હોય
બરાબર બરાબર એ જ ને
આપડે તો જોયું છે આપડા જમાનામાં એક્ટિવા કે બાઈક તો
હેલો હા નેટવર્ક ઇસ્યુમાં અવાજ એ થઇ જાય છે
અવાજ કપાય અવાજ નેટવર્ક ના લીધે આ ક્લાઉડ વાતાવરણ છે ને એટલે નેટવર્ક થોડુંક ડલ થાય ડાઉન પડે નેટવર્ક
અચ છે જું હા
ક્લાઉડી વાતાવરણ શું થાય ગઈ રસોઈ બસ શાંતિ જો મજામાંને હલો
હા બોલો હવે અવાજ આયો
હા બરાબર
તમારે થઈ ગઈ રસોઈ
મારે બસ હવે જો આ રસોઈ સાત વાગે ને એટલે તૈયાર કરું એટલે આઠ વાગ્યા સુધી થઈ રે તો સાડા આઠે જમી લઈએ
હા હા હા હમ મોડા જમવા બેસતા હોય એટલે એવું જ ને
હા શાક કરી દઉું પછી પછી જમવાનું તો ભાખરી એ લોકો બેસે ને ત્યારે જ ગરમ કરી દઉં
હા હા બરાબર છે એ જ ને
આમ ખાવાય
ચાલો ત્યા્યારે મળીએે પછી રૂબરૂ માં હા આવજો પછી હા જય મહારાજ હા બાય
બાય